નમસ્કાર.
નમસ્કાર! શ જે શ્રી ક્રિષ્ન!
રોજગારી વિસે વાત કરવાની છે, ભારત માં રોજગારી અને રોજગારીની સ્થિતિ વિશે
હા.
આપણે એક, એવી ચર્ચાઓ જ કરવાની છે કે જેમાં ભારતમાં જે બેરોજગાર છે ને એને વહેલી તકે રોજગાર મળી શકે અને એ પોતાના જીવનમાં આર્થિક રીતે સ્થિર થઈ શકે, પોતાની સ્થિરતા પામી શકે, મેળવી શકે, આર્થિક સ્થિરતા મેળવી શકે. એના માટે તો, રોજગાર અંદર કેવું છે કે ભારતમાં સરકારી નોકરીઓ બહુ નહીં. જેટલી છે, એટલી ઓર્થોમેટ છે ને પાપ કરે છે ને તો એમાં જેટલા હોશિયાર છોકરાઓ છે, આવવા વાળા છે એ લોકો આવી જાય છે. કોમ્પિટિશનના લીધે, એટલે રોજગારી મળી જાય છે. પણ અમુક લોકો એવા હોય છે, કે એ પરીક્ષામાં એક્ઝામ આપે છે પણ ક્લિયર થતા નથી તો ઈ લોકો એ કોઈ પ્રકારની સ્કીલ શીખવી જોઈએ. સ્કીલ એટલે એન્જિનિયરિંગ છે, આર્કિટેક્ટ છે, કલરકામ છે, પેન્ટર કોન્ટ્રાક્ટર છે, પછી સુથારી કામ છે, લુહારી કામ છે એવું એણે શીખવું જોઈએ ગવર્મેન્ટ પણ આના પર ફોકસ આપવું જોઈએ. બરોબર છે ને.
હા બરાબર છે બઉ સરસ વાત છે ભાઈ તો
તો અમે એના વિશે કયો?
હ રોજગારી તો આપડે ખૂબ અત્યારે જરૂરી છે. કારણ કે અત્યારે. જે તમે જે વાત કરી ભણતરની એ બહુ સરસ. કરી છે. કે જે ભણે છે એ ખુબ ભણે છે જે નથી ભણતા અમુક પરિસ્થિતિને હિસાબે તો એને કઈ એક લાભ કે ભઈ જોબ માટેને કે ઓપ્શન નથી રહેતા એના માટે અત્યારે સરકારે છે ને અ લુહારી કામ છે, સુતારી કામ છે. પ્લમ્બિંગ કામ છે, કે તમે પ્રેક્ટિકલ જ્ઞાન લઈ અને તમારી રોજગારી તમે એમાં. મેળવી શકો અત્યારે. હ. એ બધું કામ અત તે ઇલેક્ટ્રિક કામ છે, કારણ કે ઘણા દસ પ આઠ કે નવ પાસ પછી ભણી નથી શકતા પરિ ઘરનાની પરિસ્થિતિ હિસાબે તો આવા અત્યારે સરકારે કોર્સ કાઢ્યા છે, બધા એક એક વર્ષના અને એ પ્ર પ્રેક્ટિકલ જ્ઞાન. પ્રેક્ટિકલ થી તમને બધું શીખવાડે એટલે તમે અત ત્યારે બી બીજે તમે ત્યાં તરત તમને કામ રોજગારી પોતાની. આ વખ પ્રમાણેને કામ પ્રમાણે આવક મળી રહેે એને, એ પ્રમાણે અત્યારે સરકારે ખુબ સરસ કોર્સ કાઢ્યા છે આ વિશે તમારે શું કેવું છે?
બો અપડી ગવરમેન્ટ. કરે ભારત સરકાર આવું કરે તો. બહ સારું કેવાય. બિરદાવા જેવું કહી શકાય શું કામ કે આપણે લોકોને શિક્ષણ શ આપીએ છીએ ગણિત બીજ ગણિત અગણિત બીજ રીતે ઉપયોગમાં આવતું નથી કઈ. પછી એવી રીતે હિસ્ટ્રી હિસ્ટ્રી બહ ઉપયોગમાં આવતી નથી વ્યવહારિક જીવનમાં. લોકોને જીવવામાં જે હેલ્પ મ મ કરે એવા વિષયો વાએ આપે હમણાં આપે વાત થઈએ પ્રમાણે સુ કામ ક પછી હ. ને ઇલેક્ટ્રિસિટી, નું કામ નીકળ્યું છે. પ્રેક્ટિકલ. કામ, ગિરજ કામ. સોલાર નું કામ હમણાં આવે છે, તો એનું કોઈ. શીખવાડો પછી, કોઈ લેડીસ હોય. તો એને બ્યુટી પાર્લર નું, કામ શીખવાડો એટલે હારી, એટ સારું. એટગ. મસ્ત કમજીી, પડો કે જો આજે. બનાય રીતે આ, આ રીતે આટપાય એવી, રીતે જો આ ચહેરાને, આખટ આ ચરાને આટ એટલે, એ પ્રકારની રોજગારીઓની જરૂરિયાત ખૂબ છે, અને આપવી જોઈએ. તમે હમણાં કીધું, એમ જો ગવર્મેન્ટ. આવા પ્રયાસ કરતી, હોય. શું કામ, કે જને. લોકોને શીખવું છે, પણને કોઈ, શીખવા વાળું નથી.
નથી, અને બીજું શું. કે અત્યારે બધાને પ્રેક્ટિકલ જ્ઞાન તરત આવડી જાય છે, આ અત્યારના બધા જે આવ્યા છે, મોબાઈલને એવું બધું ઇન્સ્ટ્રુમેન્ટ એના, હિસાબે લોકો પ્રેક્ટિકલ જ્ઞાન વધારે કેચઅપ કરે છે. અને આમાં શું થાય કે, તમે જેમ વાત કરી અંગણિત. બીજ ગણિત પ્રેક્ટિકલ જ્ઞાન નથી, એ ખાલી લેખિત છે, અને અત્યારની. પ્રમાણે માણસોને રોજગારી, જે કે પ્રેક્ટિકલ જ્ઞાનથી, તે પોતે પાવર શક્તિ થી, કેચઅપ કરી શકે છે. પોતાની કેટલી સ્કીલ છે, એ કે અત્યારે જો ફેશન ડિઝઇનર છે, એટલે નવા નવા. ડ્રેસ બધું ખુબ નીકળ્યું છે, કે ભાઈ તમે એક સાડી હોય, એનામાંથી તમે એને ચણ્યાો. બી બનાવી શકો, અને ફેન્સી ડ્રેસ બી બનાવી શકો અત્યારે ખાસ એની, જરૂર છે. તે ફેશન ડિઝાઇનર છે, તો માણસને એનાથી રોજગારી મળશે કે એક જાતની શરમજનક વાત નથી, અત્યારની સ્કીલ પ્રમાણે ઈ તો અત્યારે પેલું છે, કે તમે કીધું એમ બ્યુટી પાર્લર અત્યારે ઈ, જો કોર્સ શીખ્યો ગવર્મેન્ટમાં તો તમને એમાંથી રોજગારી ઘણી બધી મળે. ઈ તમને પેલું પે છ, તમને ઈ-ઈ-ઈ શું કેવાય એના માટે એક લાખ રૂપિયા ઈ લોકો આપે છે, અને પછી તમને ઈ લોકો એના સાધન વે અહ હા એના વસ્તુની વ્યવસ્થા કરી દે છે, તમારે આવીને શીખવાડી જવાનું બધાને. એની, તમને ઈ લોકો મહેનતાણું આપે કે ભાઈ સેલેરી તરીકે તમને તમને આટલાનું કર્યું છે, તો તમને આ તમારું મહેનતાણું છે, શું કેવું તમારા રોજ
શું કે, હા બહું હારી કે ગર્વમેન્ટ આવી રીતે હતી હોય રોજગારી આપવામાં, તો એના જેવું શ્રેષ્ઠ ને ઉત્તમ એક પણ નથી. અને વ્યક્તિને સ્કીલ શીખવામાં પણ મદદ જો કરતી હોય ગર્વમેન્ટ આપણે સ્ટાઈઇપન્ડ આપે, પર શીખવે બહું નહીં તો એનાથી રોજગારી મળે અને અમુક મા કેવું થતું હોય છે, નાના-નાના ઉદ્યોગો આવે છે. એ ઉદ્યોગો નો જો સ્કીલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ શીખવાડે ને તો એ ઉદ્યોગ નો ભળો જે વ્યક્તિ હોય ને, ઈ બીજાને પણ રોજગારી આપી શકે છે, અભણ લોકો હોય એ રોજગારી આપી શકે. જેમ કે પોલ્ટ્રી ઓલું આવે છે, ફાર્મ આવે પોલ્ટ્રી ફાર્મ, તો એમાં ગવર્મેન્ટ એના માટે કોર્સ પણ